એનું કેમ હ કેમ છો હિતેશભાઈ?
કેમ છો અમનભાઈ તમે? કેવું ચાલે કર?
મજામાં બધું સારું બધુ સારું તમારું કેવું ચાલે છે?
મારું પણ સારું ચાલે તો સાહેબ જમવાનું થઇ ગયું તમારું કે બાકી?
બાકી ભાઈ.
તો ક્યારે જમવા જવાના? જમીલો.
હમ્મ જાઉ છું જાઉ છું ભાઈ અત્યારે ની.
હા, બોલો ક્યા ટોપિક ઉપર વાત કરવાના તમે આજે?
હ, વિચારું છું ભાઈ આજે આપડે તમારુ
ફેવરેટ ફૂડ વિશે વાત કરીએ કંઈક તમારું સારું
ફેવરેટ ફૂડ ઉપર વાત કરવાના છે એવું?
આ.
ઠીક શે ચાલો તમે કેવાનું કે મે મેં કેઉ?? સ્ટાર્ટ કરું? ચાલો મારું તો ફેવરેટ ફૂડ શે કેરી શે મારું ફેવરેટ ફ્રૂટ.
કેરી?
હ કેમ કે કેરી વર્ષમાં એકવાર આવે પણ એક નંબર લાગે એવું. અને એમાં પણ ઘણાં બધાં ઘણાં બધાં વેરાયટી શે એમાં. તોતાપુરી, લંગડો, હાફી હાફુસ.
હા, એ તો સારું કીધું ભાઈ વર વર્ષમાં ત્રણ મહિના આવે છે ખાવા માટે.
ત્રણ મહિના આવે છે પણ મોજે મોજ પડી જાય એમાં ખાવા માટે તો.
હા, હમ્મ એનું વાત જ અલગ છે ભાઈ.
એ હારું લાગે પછી એમ કે વરસાદમાં એક એક વાર ખાઈ લો પસી તમારું મન તૃપ્ત થઈ જશે એવું લાગે.
તમારુ ફાસ્ટ ફૂડમાં શું સારું છે? તમને શું સારું લાગે?
ફાસ્ટ ફૂડમાં તો મને વધારામાં કલાકમાં ની મલવા જોઈએ એ કે બે સેક એટલે ત્રીસ સેકન્ડમાં મલી જ જાય એવું ફાસ્ટ ફૂડ શે આપડું એક જ બર્ગર.
બઞૅર.
હા, કેમ કે બર્ગરમાં એ લોકો એવો પણ બર્ગર કિંગનું બર્ગર છે. કેમ કે એ લોકો ફાસ્ટ એમ ફાસ્ટ બનાવીને આપી દે અને હારામાં હારા બનાવીને આપે એ લોકો. અને તમારું કે ફાસ્ટ ફૂડ એટલે કે ઝડપ થી જવાનું હોય ને કોઈ પણ જગ્યા તો એ તીસ મ કે ચાલીસ સેકન્ડમાં તમને બનાવીને આપી દે અને તમે જ્યાંજે કામ પતાવનું હોય તમે કામ પણ થઈ જાય તમારું અને જમવાનું પણ થઈ જાય. તમારું કઈ સે?
મને તો ભાઈ શોરમા, શોરમા બહુ સારું લાગે. શોરમા ખાય. તમને
શોરમાં તો નહી ખી ખાધેલું સે. પણ નામ સાંભળેલું છે શોરમાનું એ.
આમ એ બહુ સારું લાગે ભાઈ. તમને આવો ક્યારે મુંબઈ તમને ખવડાવું.
ઓ કેવું મીઠું લાગે કે પેલું તીખું સે એવું.
નહી એ તો નોનવેજમાં આવે ભાઈ ચિકનમાં.
એજ તો પેલો ચિકનમાં આવે ન
હા, પનીરનું પણ બને. પનીર પણ હોય એમાં. તમને પનીર વાળું જોઈએ તો પનીર વાળું પણ મળી જાય ને આ મેન તો ચિકનમાં ફેમસ છે આ.
હમ્મ હમ્મ કેમ કે મેં પનીર પનીર થઇ ગયું. નોનવેજ નહી ખાઉં વધારે મેં.
અચ્છા.
મને કે વેજ જ
નઈ નહી આપડા એ તે સાઈડને એટલો મળે પણ નહી આપડો વાપીમાં એટલો આપડે મળે પણ નહી આપડે. હું, પણ વાપીમાં એટલું નહી ખાઈધેલું.
હમ્મ નહી પણ આપડે કે નોનવેેજ કરતા વેજ ખાવઓ એ સારું પડહે
હા. હ હા, તમને ભાઈ. હા, વેજીિટેરિયન છો તો તમને વેજ જાદુ ભાવે.
હા, એ તો છે. કેમકે આપડે વેજમાં વધારે વેરાયટી પણ છે અને પ્રોટીન પણ મળ્યા કરતું છે.
હમ તીખા એ તો સારું છે ભાઈ પણ નોનવેજમાં. પણ છે પણ એવું નોનવેજ તો નહી ખાવું જોઈએ તો સારું વાત છે.
એ તમે તમારે પ્રમાણે ગમતું તો એ તમને ચાલી જાય એવું. હમ બધાનો ટેસ્ટ ઉપર છે હવે.
હા બધા નો ભાઈ વિચાર અલગ હોય.
હા તમે તમારું ટેસ્ટ. તમને ગમે મારૂ ટેસ્ટ મને ગમે.
હમ્મ
હમ્મ
તમને કઈ બધા શહેર નું પણ આપણું. સારી વસ્તુ હોય મતલબ ફૂડમાં એમની કઈ ખાસ હોય. તમને અમદાવાદયા કઈક ગુજરાતમાં જાઓ તો તમને જલેબી ફાફડા સારું મળશે. એ ફેમસ ડીશ હોય ત્યાંનો.
હ હ.
તમને કઈ. લીટી ચોખા એ સારું હોય.
હમ.
હરિયાણા સાઈડ તમને ગાંઠિયા નું સબ્જી ને એ સારું હોય.
હમ.
બધા બધા સિટી ના આપડા પોતાના અલગ અલગ હારું હારું. ખાવાનું વસ્તુ છે ફેમસ. એટલે આપણેે ક્યારેક પણ જઈએ કઈક ફરવા માટે તો આપણે કે. પ્રમાણ તે સિટી નું આપણેે. ખા ખાવું જોઈએ એનાથી આપડે ખબર પડશે કે ભાઈ. કેવું છે ભાઈ. અલગ અલગ ટેસ્ટ લેવું જોઈએ એમ નઇ કે તમને કઈક એક બર્ગર જ પસંદ હોય. તો તમને કઈ પણ જાઓ તો બર્ગર જ ખાવ.
હા એ તો છે તમારું તો તમારું પેલું. સોરમાં ક્યાં કરતા હતા તમે. એ કેવી રીતે બને કેવી રીતે બનાવો એ તમે તમે બનાવો કે પેલા.
નઈ નહી ભાઈ શોક વાળો હું ની બનાવ.
હા ત્યાંથી જ લો કેવી રીતે બને તમને ખબર છે.
એ તમને આ આપડો તંદુરી રોટી હોય ને. તંદુરી રોટી જેવું એક રોટલુ હોય તંદુરી એના ઉપર. તમને ચિકન નો પીસ એ ગરમ કરીને.
હા.
ચિકન નું પીસ કટ કરીને પીસ પીસ છોટું છોટું ટુકડામાં.
હા.
એના અંદર મૂકીને સોર માં વ્હાઈટ કંઈક ચીઝ જેવું આવે.
હા હા.
એ મૂકીને એના ઉપર. થોડોક મસાલો ડાલીને એને ફોલ્ડ કરીને આપડે ફ્રેન્કી જેવું જ હોય.
એવું.
કે તમને ખાધું હશે આમ ફ્રેન્કી જેવું જ રોલ કરી ને આપડે રોલમાં વડે. એનાં અંદર તમને પનીર પનીર જોઈએ પનીર વાળો જોઈએ. એના અંદર એ પનીર નો ટુકડો મૂકીને એને ઉપર શોર માં મતલબ. વ્હાઈટ કલર નું ક્રીમ આવે.
હા.
હ એ ક્રીમ મૂકીને એ. એ પનીર વાળું છે હવે તમને ચિકન જોવે તો એ પનીર ના બદલે તમને ચિકન નો પીસ મૂકીને આપશે.
હા.
ફ્રેન્કુજી ફ્રેન્કી જેવું જ હોય. ખાઈ ને મજા આવશે.
હા.
ફ્રેન્કી માં તો શું તમને નૂડલ્સ મળી નૂડલ્સ રેતા મૂકી દે.
એવું મને લાગે કે તું છે તમને વધારે ગમતું છે આ.
હમ્મ હવે તમને કેવું. કઈક તમને ફરવા ગયા તો એક. તમને કંઈક જે, ગુજરાત, ગુજરાતમાં કંઈક ગયા હોય તો તમને ત્યાંનો ફેમસ ડીશ ખાધેલું હોય કે ની?
હા એ ગુજરાત બાજુ આપડા અહિયાં તો વાપી માં ફાફડા અને જલેબી સે. પણ મને ઢોકલા અને ખમણ વધારે ગમે અહિયાં.
ડોગના એ પણ ગુજરાતી નો ફેમસ જ ડીસ છે ભાઈ.
હા ફેમસ ડીશ છે, પણ મે એ કેમ, મને વધારે ગમે એ લો એના કરતા ફાફડા જલેબી કરતા વધારે ગમે ઢોકલા ને પેલું જે, હમ્મ એમ ખમણ અને ઢોકલા. પછી અત્યારે કે હવે નવું ટ્રેન્ડમાં ચાલ્યા કરતું છે, લોચો ખમન.
અચ્છા લોચો ખમણ, હો હું તો ની ખાઉં ભાઈ, એવુ તો ની ખાધેલું. તમને ખાએ
એ તો ખાધેલું સે, એટલે કેમ કે લોચો ખમણ તમને સુરત માં જ મળશે, સુરતી લાડા પાહે. હમ્મ, સુરતનું ફેમસ છે એ લોક હમ્મ.
ખાવું પડશે એ લાગ
એક બાર ખાઈ લો તમે, હમ્મ. એ સુરતનું સુર સુરત નું પેલું લોચો ખમણ ફેમસ, અને પસી અહિયાં આપડા વલસાડમાં પેલું ઉંબાડ
હમ્મ, ઉંબાડિયું, હા એ તો હાંભળેલું છે ઉંબાડિયું તો.
હમ્મ, એવો આપડું પેલું ડિસેમ્બર ના ડિસેમ્બર કે જનવરી ઠં ઠંડી ઠંડુ નો મોસમ થાય, ત્યારે એ લોકો
હા.
કરે, એમાં પણ તમારું ફેવરેટ નોનવેજ પણ મલતું સે એમાં. ઉબાડીયોમાં પન.
હા, હાંભળ્યું હાંભળ્યું.
હમ્મ, એક તમને કોઈ કોઈ દાડે જમવાનું, અ કોઈ દાડે મન થાય તો એક વાર આવજો આ આ બાજુ વલસાડ સાઈડ, તમને એક નંબર મલશે તમને, ચિકન વાળું જોએ તો ચિકન વાળું મલી જશે. વેજ જોયે તો વેજ હો મલી જશે.
હા, આવું આવું, આવું પડશે ખાવા માટે. બો હાંભળ્યું છે, મને પન પોતાનું મન થાય કે ભાઈ, ખાવું થોડું ઉંબાડિયું ઠંડીમાં એમ. આ વર્ષમાં ઠંડીમાં તો જરૂર પાક્કું ખાધ
હમ, આવજો આવજો તમે એક વાર. અહિયાં આવજો તો તમે મલી જ જાય, પેઈ એ તો તમને ડિસેમ્બર અને ફેબ માં, ડિસેમ્બર તણ મહિના મલશે તમને.
હમ.
ડિસેમ્બર જાનુઆરી અને ફેબમાં. ફેબ છેલ્લો છેલ્લો છેલ્લા છેલ્લા મલશે હા.
હમ, કેરી જેવું છે ઈ? કેરી તીન મહિના મળશે હા. એ ગરમી માં મળશે ને એ ઠંડીમાં.
હા પણ આખા ઈન્ડિયામાં એ અહીયાં જ મળશે વલસાડમાં જ.
અચ્છા
હમ અત્યારે તો ઘણી જગ્યા. ચાલુ થઈ ગ્યું છે હવે, પણ હવે કે અહિયાં વલસાડમાં વધારે ફેમસ છે, હમ.
આવું તો એ વાર ખાવું.
હમ. કાંઈ ની, તમે આવજો તો કેજો. એમ તો આપડે છે જ અહિયાં અને તમારા બાજુ આવું મે તો. મે પણ.
હા મને કેજો હા.
હા હું ક ન હું કીધું તમે સોરમાં.
શ શોરમાં.
હા ઠીક છે કઈ નઈ આવું જે દાડે આવ ને મેં તે દાડે આપડે બેહીને. થાયે સોરમાં અઠવાડિયે પછી આવવાનું. તમે ક્યારે આવવાના અહિયાં પછી.
હું આવુ ચોવીશ ને પચીસ તારીખે આવુ.
ઠીક છે ચાલો.
હા હા ચાલો ચાલ.